હલો.
હા, અવાજ આવે છે, મારો
આવે છે, કમ્પ્લીટ અવાજ, તો મને આવે છેને, મારો અવાજ
હા. કમ્પ્લીટ આવે છે, તો આજે આપડે ખાવાના વિશે વાત કરીય, બરોબર.
ઓકે આપણે ખરા વિશે, વાત કરીએ. શું ખાધું, ને મે્યાજ બપોરે.
આજ બપોરે મેં આપડે જોવા, જઈએ. તો મિક્સ શાક કહેવાય તમને ખબર છે, મિક્ શાક એટલે શું.
હા, તો એમ પણ એજ ખાધું છે, આજ બપોર મા એક સાથ. હ
હા, એટલે આપડે એક જેવું જ બન્યું હતું, એમ ને.
હા, એવુંજ બાનું ગીયો.
પાઉભાજીનું શાક હોય, ને જે એવું શાક બનાવ્યું હતું, અને જોડે પરોઠા હતા ખાવામાં.
પાછો શનિવાર છે, એટલે ઉપવાસ હો એટલે બધું. ખાવાની બપોર મજા, આવે ને સાંજે તો ઉપવાસ હોય, એટલે પછી આમ, તો અત્યારે એને ઉપસ કરવાની, બધાને બહ મજા આવતી, હોય પછી ઉપવાસ કરે પછી સાંજે બધ. ખાય સારું સારું ફરાળી ફરાળી ચેવડો વેફર
હા. ઘણા નાના બાળકો ને બધા હોય છે તો હવે મારો નાનો ભાઈ છે તો એ. ઉપવાસ જ એના માટે કરે છે કે મને ફરાળી ચેવડો ને પછી સાબુદાણા. ખીચડી ને પછી કેળા વેફર ને એવું બધું. ખાવા મળે એટલા માટે કે હું ઉપવાસ કરું છું.
એ મારા ફેમિલીમાં બધા એવા છે. મોટા વર્ગ ના ના કે મારો ઉપવાસ એટલે જ કરો કે સારું સારું ખાવાનું. ને ફરાળી ચેવડો પછી બધું નહી આવે. મીઠો ફરાડી જેવડો ખારો ફરાડી. ચેવડો પછી બટાકાની વેફર માં ઓપ્શન આવે છે. અને કેળાનીવેફરમાં પણ ઓપ્શન આવે છે. એટલે જ ને બધું જ લઈ આવે પાછા. અને એકદમ પેટ ભરીંન ખાય કે જે આમ પણ ખા. નથી હો એટલું બધું ખાઈ લે.
હા એજ ને અને પાછું કેકમ. ઉપવાસ કર્યો હતો આખો દિવસ ભૂખ્યા રહ્યા હતા ભલેન પછી જે રેગ્યુલર એ જમતા. નાસ્તો કરતા હોય પછી બપોરે જમતા હોય અને સાંજે જમતા હોય બરોબર ત્ર જગ્યા. ઉપવાસ કરે એ દિવસે સવારે વેફર ખાય અને ચા પીવે. પછી દસ વાગે જેવો એમને ભૂખ લાગી છે કે મારો તો ઉપવાસ છે ને એટલે મને. ભૂખ લાગી છે તો એ રીતે પછી નાસ્તો ખા.
નાસ્તો પાછું કેવો હોય બધો અલગ અલગ હોય. કે ભાઈ સફરજન બુ ખાઈ લે સફરજન ખાઈ. ખાને બધું ખાઈ લે એટલે એટલી બધી આઈટમો ખાય ને એટલે આપડે વાર હોટલમાં જ નથી ખાધા એટલી બધી આઈટમો ઉપવાસ માં ખાયલા
હા અને એક જ દિવસ મેં એટલું બધું ખાઈ લ પછી ઓમ તો ક્યારેય નાસ્તો ના કરતા હોય તો ચાલી જાય પરંતુ ઉપવાસ હોય ને એ દિવસે એમને નાસ્તા ના ટાઈમે નાસ્તો કરવા કપે ઓમ તો એ નાસ્તો પણ ના કરતા હોય ખાલી ડાયરેક્ટ જમવા જ ટેકા થતા હોય એની જગ્યા નાસ્તા ના ટાઈમે નાસ્તો કરે પછી બપોરે જમે્યા પછી સાંજે હોય પાછું પાંચ વાગે એટલે ફરી પી નાસ્તો કરવા ખપે આ બધું ઉપવાસમાં વધારે થઈ જાય છે અને ઓમ રેગ્યુલર ટાઈમમાં આવી ર નથી નાસ્તો કરતા હોય બધા
હા એ જ ન એટલી પણ જે બધા એન્જોય કરવા છે અમુક લોકો એન્જોય કરે ને ઉપવાસને અને અમુક ને એને એને ઉપવાસ કરો હોય બધા કઈ પણ ખાતા નથી ખાલી પાણી જ પીવે છે અને જેમ બપોરે ખાવાનું અહી ખાય ને સાંજે પણ એકદમ ઉપસ છે પાણી
હા એ તો છે આપડે જોઓ ને શ્રાવણ મહિનો આવે તો એ વખતે બધા સોમવાર કરતા હોય છે ઘણા બધા કે વખતે કેટલા બધા લોકો આખો આખો સાવા મહિનો કરતા હોય છે અમે તો ખાલી સોમવાર જ કરીએ છીએ ખાલી શ્રાવણ મહિના ના પાંચ સોમવાર ચાર સોમવાર હોય તો એ સોમવાર જ કરીએ છીએ નહી તો ઘણા લોકો આખો શ્રાવણ મહિનો કરતા હોય અને એ એક જ ટાઈમ જમતા હોય ખાલી આખા દિવસમાં અને પછી બીજું કોઈ નાસ્તો કે એવું બધું પણ ના કરતા હોય તો એ ઉપવાસ કરેલો કાક ફાયદાકારક પણ હોય છે આમાંથી તો ઉપરથી તમે જે આવી રીતે ઉપવાસ કરે છે તો ઉપરથી નુકસાનકારક છે શરીર માટે.
અને હા છું હવે અમને શું ગમે છે? મ ખાવાનું કે બધી અલગ અલગ આઈટમ ગમે છે. શું મજા આવે તમને ખાવાની?
મને ઓમ તો જોવા જઈએ તો ખાલી જુઓ આમાં તો કેવું છે ખબર છે. કે તમને જો તમને ઘરનું ખાવાનું વધારે મળતું હોય ને તો તમને બહાર ન ખાવાનું ઈચ ને બહારનું ખાવાનું વધારે ગમતું હોય ને મળતું હોય ને તો તમને ઘરનું ખાવાનું ઇચ્છ અને મારે આવું જ કંક છે મારે ડેલી ઘરનું જ ખાવાનું હોય છે. અને મને બારનું ખાવાની ઈચ્છા વધારે થતી હોય છે જયારે ઘણા હોસ્ટલ વાળાને એ બધા હોય છે ને તો એ બધાને બારનું ખાવાનું કરીને રતા હોય તો એ બધા બહાર ખાતા હોય છે. તો એ બધા ને ને ઘરે જાય ને એટલે એમને એમ થાય કે મમ્મીને હાથ નું બનેલું ઘરનું ખાવાનું હોય ને તો મજા આવી જાય.
પણમ મારે તો એવું થઇ જાય છે કે જો હમ ખાવાનું તો ઘરનું જ હોય છે પણ ખાવાનું બહાર હોય છે એટલે એ પણ મજા ઓછી આવે છે. કારણ કે સવારે બની જાય ખાવાનું બપો ખાવાનું થાય એટલે જે અમે એફિન ની અંદર ખાવાનું નઈ જઈએ ને એમાં એવું હજી એવું થાય એટલે પછી ઈચ્છા હોછી એમ થાય કે ઘરે જાય શાંતિથી સાંજે ગરમ ગરમ ખાવાનું મળશે મજા આવી જશે. પણ ખાવાનું ગરનું જ હોય પણ ખાવાની એમ થાય કે સાદી ઘરે આવી ખાડ મજા આવે એમ.
હા એ વાત તમારી સાચી અને સાદું ભોજન લઈએ તો એ આપણા શરીર માટે સારુ છે આપણને શરીરમાં તાકાત પણ આપે છે જયારે પેલું ફાસ્ટ ફૂડ ને એ બધું શરીરને નુકસાન કરે છે અને ચરબી પણ એ વધારે છે.
હા ફાસ્ટ ફૂડને એ પણ સારું જ છે એવું નથી સારું એ આપણે ઘરેમાં બનાવી લાબેલી છે કે સમોસા હોય વડાપઉ હોય પછી ઈડલી ને બધુ બનાવતા હોય. એનું સારું જ છે પણ ઘરે બનાવીએ તેમ સ્વાદ પણ અલગ જ હોય છે કે ઘરનો પણ.
મારા મમ્મી છે તો એ અઠવાડિયા અમે એક વાર આવી કોઈ પણ એક આઈટમ બનાવે. બાકીના દિવસોમાં રેગ્યુલર દાળ અત્યારે તો કેરી ઉનાળો તો કેરીની સિઝન છે એટલે રાતે રસ હોય રોટલી હોય અથાણું હોય અને ક્યારેક વઘારેલી ભાત હોય. હમ તો નહીતર અમારે અઠવાડિયેમે એક વાર આઈટમ ફિક્સ જ હોય ગમે તે આઈટમ હોય. પછી એ આઈટમ આલુ પરોઠા બનાવે ક્યારેક ક્યારેક ઈડલી સાંભાર બનાવે. બનાવે.
અને હા અમે પણ એજ બનાવીશ ઢોકડા તો અમે પણ એનામ આમલેની ચટણી હોય બનાવી ને તો પછી જેમ હું ઘરે જઈને નવરો તો બપોરે પણ નાસ્તો મંગાવવાની છતા તો પછી એમ બનાવી દો. એમાં મમરા સેવ ચણા દાળ શિંગભાજી અને બધું નાખી દઉ. અને પછી આંમલી ની ચટણી અંદર નાખી દે ને બહુ મજા આવે ખાવાની. કે પછી અમ્મ દાળભાત બનાવ્યો અને મમરા ની અંદર દાળ ને બધુ નાખો તો પણ મજા આવે ખાવાની. આખી અલગ જ આઈટમ થઇ જાય.
હા એ વાત તમારી સાચી ક્યારેક આવી રીતે નાસ્તામાં પણ ખાતા હોય છે અને અમે પણ અમે તો આવી રીતે સ્પેશિયલ એક દિવસ આવી રીતે ખાલી ચટણી બનાવે મમ્મી મમરા વગાર દે પછી આવી રીતે પુરીઓ આપડે ભેડપુરીમાં કેવી. પુરીઓ હોય છે પાપડી જેવી તેવી પુરીઓ લઈ આવે અને પછી એના કટકા કરીને અંદર. મરામાં નાખી દે અને પછી અમે ભેડ બનાવીને કહીએ તો એકદમ બાર કેવી રીતે આપડે. ખાતા હોય એવી જ ભેડ લાગતી હોય છે કમ્પ્લીટ એવી મજા આવે ને ખાવાની. ના પૂછો વાત.
એજને. પચી આપડે ઘરની અલગ અલગ આઈટમ કઈક એક્સપેરિમેન્ટ કરીને કઈક બનાવી ને નવી નવી આઈટમ. એ બધી ખાવાની પણ મજા આવેમ. આપણેે એક ને વસ્તુ બનાવતા હોય તો એટલે કંટાળી ગયા હોય ખાઈ ખાઈ એ કંક અલગ. કરે તો સ્વાદ આખો અલગ થઈ જાય ને ખાવાની પણ મજા આવી જાય.
હા એ તો છે તમે તમને પીઝા ને એવું બધું ખાવાનું ભાવે કે ઓછું ભાવે. બધુ.
અને પીઝા તો ઓછા પણ બીજી બધી મંચુરિયન બધી જે આઈટમો કેવાયને. ચાઇનીઝ આઈટમ બધી ભાવે.
હા એવું છે. હા એ તો મને પણ ભાવે છે મંચુરિયન.
બટાકા ભુંગળા આવે છે ને ખબર હે પેલા.
હા એ તો ખબર છે બટાકા ભુંગળા તો.
અમારે ત્યાં એક ત્યાં છે તો એ આવી રીતે લઈને જ બેસે છે આખો દિવસ હોય છે તો એ બટાકા ભૂંગળા પણ એટલા ટેસ્ટી બનાવે છે કે આપડે. ખાતા જ રહી જઈએ બાર ના હો ઘરે બનાવેલા નહી.
અને પાછું જે સવારે ઓલુ બનાવે છે ને જલાબીને ફાફડા. એ પણ ખાવાની મજા આવે.
તો છે. અને ખાસ કરીને આમ તો અમારે જલેબી ફાફડા ખાવાના થતા નથી પરંતુ. ક્યારેક એક ખાલી ઉત્તરાયણ ના અમે જલેબી ફાફડા. થઈ તો એટલી મજા આવી જાય ને અમને ઉત્તરાયણ ના તહેવાર હોય ત્યારે અમે.
પછી આપડે ખબર હ. લગ્ન ની અંદર ગયા હોય એમ લગ્નમાં હોય ખબર સવારે. જલીલી ફાફડા હોય પાપડી હોય ગાં. જ્યા હોય બધી અલગ અલગ આઈટમ એટલી બધી હોય ને. અને એમાં એને. ઇડલી ની એ હોય છે અને પાછો ઇડલી નો સ્વાદ જ આખો અલગ હોય
હા અને. એમાં ઈડલી પણ એટલી એક એક ઇડલી એટલી મોટી હોય છે કે તમે એક જ ઈડલીમાં તમારું પેટ ભર. જાય સવાર ના નાસ્તામાં તો એટલી મોટી મોટી ઈડલીઓ હોય છે પાછી.
હ એજ ને એ તો વાત સાચી છે તમારી.
હજુ આમાં જે તમને ક્યું ને તો અમારા પાટણ બાજુ તો. આવી રીતે નાસ્તા માં જોવા જઈએ ને તો એક દાબેલી પણ એક ભાઈ એટલું સરસ બનાવે છે ને. કે એ સાંજે ચાર વાગે જેવું આવે ને તો પણ ચાર વાગે આવે ને તો ત્યારે એના જોડે. ચાલુ થઈ જાય તો છે કે એમનો સ્ટોક પુરો ના થાય ને એ દિવસ. ત્યાં સુધીી એટલી બધી હોય ને કે એમને ના પાડવી પડે લોકોને કે. બસ હવે આજે પચ ગયો સ્ટોક પૂરો થઈ ગયો.
હમ હમ.
પાછું એ જે હોય છે ને એ પાછો બધા સ્ટોક બનાવીને લઈ આવે. તોય વેચાઈ જાય એના જોએ સ્ટોક વધતો જ નથી હોતો ગમે તે એટલો બનાવીને લઈ આવે ને. તો વેચાઈ જ જાય છે મેં એમને પૂછ્યું હતું કે તમે વધારે બનાવીને લાવતા હોય તો. તો એમને કીધું કે અમે સ્ટાર્ટિંગ કર્યું હતું ને એનાથી અમે અત્યારે દસ ગણું વધારે બનાવી. લ એટલે સારું તો આ ચાલો.
ઓકે સારું ચાલો બાય
બાય
ઓકે